હ કેમ છો?
હા તમે કેમ છો?
બસ મજામાં.
હ મારે કઈ વાત કરવી હતી પાણી વિશે લો.
હા હા બોલો
પાણી ઓછું વાપરવું જોઈએ
હા.
હ હમ ઝાડ ઓછા કાપવા જોઈએ ઓક્સિજન આપે છે. પાણી વધારે પડતું પીવું જોઈએ
હા હા હા આપડે જાણીયએ છીએ કે એક કવત છે ને ચળે જીવન.
હા એજ વધારે પડતું પાણી. ઢોળવું ન જોઈએ
હા પાણી છે તો જીવન છે.
બાકી બધું ઝાડ પણ ઓછા કાપવા જોઈએ વધારે પડતા વાવવા જોઈએ ઝડ પણ લગાવે તો આપને એના ખુબ મહત્વ છે.
હા હા હા પાણી વગર તો પૃથ્વીમાં જીવન શક્ય જ નથી.
પાણી વગર તો માણસ પણ હમ્મ ના અને પ્રાણીઓ પક્ષીઓ એ પણ ન જીવી શકીએ.
હા
ને જીવન માટે પાણી જરૂરી જ છે.
સ્વચ્છતા રાખવી જોઈએ ગંદગી ન કરવું જોઈએ આપણે.
હા.
સૂકો કચરો સુકા પેટીમાં નાખવો જોઈએ ભીનો કચ રો ભીની પેટીમાં નાખવો જોઈએ ઘરને આંગળું સાફ રાખવું જોઈએ ઘરમાં સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. બધું સ્વચ્છ રાખવું જોઈએ તો
આ પાણી આપણા શરીર નું તાપમાન નિયંત્રણ રાખે છે.
ખોરાક પાણી પીએ તો ખોરાક નું પાચન તંત્ર સારું રિયે. શરીર આપડું કેવાય ને એસી ટકા તો પાણી નું જ બનેલું છે.
હમ્મ બરાબર છે. રોગરાાય પણ ન થાય. ગંદગી પાણી થી છરો પણ ના આવે ઘરમાં એ બધું ખ્યાલ રાખવો જોઈએ આપડે.
હા એ વસ્તુ સાચી છે ને જો આપડે આજે પાણીનો બચાવ નહી કરીએ કે પાણી નું એટલું આપણે ધ્યાન નહી રાખે તો આગળના જીવનમાં પાણી નું ઉ કેવાયને પાણી જ નહી રિયે. કે આજે આપણેે જોઈએ છે.
આવતી પીડીને પાણી ન મળે પછી પાણી બચાવવું જોઈએ.
હા અત્યારે આપણે જોઈએ છીએ કે અમુક અમુક ગામડાઓ છે અમુક અમુક જગ્યાએ જે હજુ પણ પાણી એ લોકોને અ અત્યારથીને જ ચાલુ થઈ ગયું છે કે પાણી એમને મળતું નથી અમુક જગ્યા કે વરસાદ પણ પડતો નથી એના લીધે એને પાણી નું અ બો વાંધો પડે છે કે આપડે પાણી જો આપડે અત્યારથી જ આપણે નો ધ્યાન રાખીએ તો આગળની પેઢી તો નહી પાણી વગર તો નહી જ ચાલે.
પાણી વધારે પડતું પીવું જોઈએ નબળાય એવું ના આવે. રોગરાય પણ ના થાય.
હા. હા, ડોક્ટર પણ કહે છે કે પાણી આપડે કમસે કમ દસ લીટર તો પીવું જ જોઈએ. કેમ કે પાણીથી જ આપ ડે કે ખાધા વગર આપડે રહી શકીએ. કે ખોરાક ના લઈએ તો ચાલે પણ પાણી વગર તો ન રહી શકીએ.
પાણી તો જોઈએ જ.
હા. હા! જો આપણેે
ચાર પાંચ લીટર પાણી પીવું જોઈએ દિવસમાં.
હા! આપડે જો એક દિવસ પાણી વગર જો રહીયએ તો મુશ્કેલ પડી જાય બીજો દિવસ જ આપને કમજોરી આવવા મંડે હાથ પગના આપણે દુખાવા ચાલુ થઇ જાય.
રમવા જઈએ ક્યાં તો કામ કરીએ ત્યારે વધારે પડતું પાણી પીવું જોઈએ શરીરમાં નબળાઈ એવું થાય છે, તો એટલા માટે પાણી વધારે પવું જોઈએ. હા બરાબર છે.
હા! ને પાણી તો જરૂરી જ છે જીવન માટે.
પાણી ઓછુ પી એ તો મોડુ પણ સૂકું પડે છે. ગળો પણ ખાસી જેવું તકલીફ પડે છે.
હા શરીરમાં વધારે પડતી તકલીફો થાય છે ને પા હા અને જો પાણી આપડે વધારે જો પૂરતું પ્રમાણમાં પાણી આપણે વધારે પીએ તો આપણે અ જે અત્યારને જે કઈ આપણે હા નબળાઈ જેમ કે પાણી જો આપડે અ નિયંત્રણ રાખે પાણી પીવાનું સારી રીતે આપણે જો ચાર લીટર પાંચ લીટર થી વધુ જો પાણી પી શકતા હોય તો, આપણે ત્વચા પણ સારી ર અત્યારે જો એ પછ કે નાની ઉંમર માં છોકરાઓને પણ બધાને ફલ વધી જાય છે એ પણ સારું રએ
અને હા અને આપણું સ્વાસ્થ્ય સારું રે.
સવારે ઉઠીને પાણી પીવું જોઈએ. તેનાથી તંદુરસ્ત મળે છે આપણે કામ કરવાની શક્તિ મળે છે.
હા સમારમાં વેલા ઉઠીને જો આપડે પાણી પીએ તો સારું રીએ આપડે- સવારથી સાંજ લગી ન દિવસ સારો રહીએ આપડો.
પાચન ક્રિયા પણ સારી થાય છે પાણી પીવાથી.
હા! હા એમ
કચાનું પાણી આવે તોછી એ પણ નાની કર પછ શ્રને
હા તો અને પાણી પણ આપણે એ પણ જોવું જોઈએ કે પાણી શુદ્ધ જ પીવું જોઈએ અત્યારે જેવું આપણા વાતાવરણ છે. તો આપડે ગરમ પાણી ગરમ કરીને અત્યારે તો ફિલ્ટર પણ આવી ગયા છે. પણ તોયએ આપડે જો
ફિલ્ટરમાં પણ અનેક પ્રકાર હોય છે કે ગોળી નાખીને પણ આવે છે એખાત સાદું ફિલ્ટર નું પણ આવે છે. જે ભેદભાવ થાય છે એમાં એટલે આપનું સ્વાદ પાણી જ પીવું જોઈએ કે ગરમ કરીને ગેસ પર તો સારું રે આપનું શરીર નહી તો પછી કેવું પણ પીણ પછી.
હા.
આખા દિવસનું પાણી જો ગરમ કરીને રાખીએ દે તો એમાં જે બેક્ટેરિયા હોય એ મરી જાય તો આપડે સારું ર ગરમ પાણી પીએ તો.
બરાબર.
અને. હા હાતો કેમકે એ પણ છે કે અત્યારે જે નવા નવા પ્રકારના જે ફિલ્ટરો આવી ગયા છે. કે અત્યારે બધા પીવા માટે નળ ન નથી પી ત ડાયરેક્ટ ઓલા બોટલો લે છે. થી એ પણ જોવું જોઈએ કે અયારે પાણી સરખું પીવુંસ. સારી જગ્યાએથી લેવું જોઈએ અને સરખી રીતે આપણેે શરીરને નુકસાન ના થાય એ એવું પાણી પીવું જોઈએ.
હા.
હા. નઓ. અને પાણી જેટલું આપડે અત્યારે બચાવશું એ આવનારી પેઢીને માટે તે સારું રહેશે ને તો તો પાણી રહેશે જ નહીં અમને આપણેે જોઈએ છીએ અત્યારે કે આવનાર પેઢીને હવે હવા પણ શુદ્ધ નથી પાણી પણ શુદ્ધ નથી અત્યારે. બધું કેમિકલ વાળું છે તો આપડે આપડા સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવું જોઈએ. હા જેટલું આપડે ધ્યાન રાખશુ એવું એટલું આવનારી પેઢીને સારું રેશે.
બરાબર.
હા.
હ
હા પાણી એક જાતનેકેવાય ને સં
દાંત મોઢું વાસ મારે છે એટલે પછી વધારે પાણી પીવું જોઈએ આપડે.
હા. ટૂંકમાં કહીએ તો પાણી એક સંપતિ છે આપડી આપણેે જેમ ધન સાચવીને રાખીએ એવી રીતે પાણી પણ સાચવીને રાખ જોઈએ.
હા બરાબર છે તમારી વાત.
હા હા અને પાણી વગર તો કેવાય ને કે હા સાચું છે. અને અ કેહેવાય છે ને કે આપડે સ્ત્રી છીએ તો સવાર થી સાંજ લગી આપડણે પાણીનો એટલો ઉપયોગ કરતા હોય પાણી વગર તો આપને કામ કરવું પણ નથી ગમતું.
હા બરાબર પાણી છે તો આપણ સ્ત્રી છે ને બીજું તો કઈ નથી ઊભું તો આપને પાણી વગર જ રહેવું પડે છે.
હા
પછી
પાણી હા પાણી ના હોય તો આપને કામ કરવાની પણ મજા નથી આવતી ને પાણી વગર તો હા હા પાણી વગર તો આપડે રહી જ ના શકીએ એક કઈ રીતે ના આપણેે પાણી પીધા વગર રહી શકીએ કે કદાચ પાણી પીવા પણ મળી જતું હોય તો આપણે પાણી અ કામ કરવામાં પણ જો પાણી ન મળે વાપરવાનું પાણી તો પણ આપને વાંધો પડે છે
હા બરાબર
ને પાણી હા પાણીનો ઉપયોગ આપણેે જીવન જરૂરિયાત માં પાણી નો ઉપયોગ આપડણે સૌથી વધારે કરતા હોઈએ છીએ હા પાણી નું મહત્વ બહુ છે આપણા જીવનમાં ને તમારી સાથે વાત કરીને મને ખુબ મજા આવી હા હા હા હા બાય
બાય